બોલો ભાઈ બોલો બોલો.
કેવું ત્યાં મજામાં?
બસ એકદમ મજામાં છું ઊં તમે કેમ છો?
મજામા ખા હા જમ્યું તમે?
જમી લીધું શું જમ્યા?
અમે જમ્યા આ અ ખીચડી.
ખીચડી.
હા.
કેમ કે એ છે બરાબર. છે એ સારું છે હો રાતે ખીચડી જ જમાય આમ તો.
હા એના સિવાય મજા નઈ આવતી.
નું શાક જમ્યો?
એવું હારુ.
હમ્મ. આમ તો ખીચડી રાતે ખીચડીથી આપડું પેટ ના ભરાય એટલે હું તો ખીચડી નઈ જમતો.
એઉ.
હા આપડે તો હેવી સાવા જોઈઅ.
હાઆ એવું હારુ.
ખાવાનું.
આ બધું તમારો દિન જ ઓફિસમાં રેઇ છે ને ભાઈ. સ મારે બસ
હ
આખો દિવસ ઓફિસમાં રહે છે તમે-
હા હું માર ઓફિસ નો ટાઈમ એવો છે કે અગિયાર વાગ્યા થી આઠ આઠ નવ વાગ્યા- સુધી હોઉ હું ઓફિસ માં
તમે હવારે ફ્રી ર છો પછી
હું સવારે ફ્રી એમ નહી રેતો કારણ કે સવારે હું આઠ આઠ સાડા આઠ વાગે તો ઉઠું છું.
એવું હારું.
હ આઠ સાડા આઠ એ ઉઠું પછી બાથરૂમ જોવા જવું એ મારે એક કલાક થાય એટલે સાડા નવ તો ત્યારે જ વાગી જાય સાડા નવ પછી બ્રશ કરવાનો નવ વાનું એમ જમવાનું ગમવાનું બધું કરતા અગિયાર વાગે ફ્રી થાવ
હમ તો અગિયાર વાગે તને કમ્પ્લીટ ઓફિસમાં જાય છે. અગિયાર વાગે કમ્લીટ
હા મતલબ અગિયાર વાગ્યા એ કમ્પ્લેટ ઓફિસમાં નીકળી જાવ બરાબર. હ ક્યારેક અ અગિયાર વાગી જાય ક્યારેક બાર હોય તો કોઈ ફિક્સ ટાાઈમ નહીં.
એવું.
હમ.
બર સારું છે ને પછી
હા એટલે એમાં એવું કે અમારે ઓફિસે વેળ જવાનો કેવું છે વેળ કવાનો કોઈ મતલબ નથી.
હા કારણ કે કોઈ સ
હણે
પછી વહેલું લું જઈને કંઈ ફાયદો નથી.
અમારું જે બધું કામકાજ છે ને એ બધું અગિયાર વાગ્યા પછી ચાલુ થાય.
એવું.
હા એટલે મારે તો વેલું જઈને બી કઈ કરી નાખી.
એવું સારું છે.
ફાર્મિંગ ફાર્મિંગ લાઈનમાં હો તો મારે વેલા ઉઠવું પડે ને
હા હા હા.
હ ફાર્મિંગમાં કેવી રીત ના હોય કેટલા વાગે ઉઠવું પડે.
હમણા ફાર્મિંગમાં એ ઇલેક્ટ્રિસિટી પર ડિપેન્ડ કરે છે.
કઈ રીતના?
ઇલેક્ટ્રિસિટી પર ડિપેન્ડ કરે છે ભાઈ અે.
અચ્છા.
ઇલેક્ટ્રિસિટી અમારી હવે ચાલે છે છ થી બાર. હંજ છ વાગે આવવાની તો રાતે બાર વાગે જવાની
છ વાગ્યા વજ તો રાત્ર બાર વાગે ચ આઈ?
હા અવે જ અવે જ મારા હ કાકા આયા!
હા.
હવે જ આવયા જસ્ટ આ્યા જ્યાં હવે ખાય છે.
શું થયું?
આયા ખેતમતી
હલો.
હલો.
હા બોલો અવાજ થોડો પ કર્યો
હા હવે જ મારા કાકા એ એવું
તમારા હા તમારા કાકા શું?
હવે ઇલ ખેતરમથી આવ એવું
અચ્છા અત્યારે અવેતર માંથી છે એમ કોછો
એવું.
બરાબર છે આટલા મોડાે આવે
હા.
મોડા આવે છે ખેતરેથી
પછી ઇલેક્ટ્રિસિટી એને લીધે આવે છે ને બાઈલેેટ ઇલેક્ટ્રિસિટી છ વાગે આવે છે પછી બધું પ પપૈયાને આડધો ભક્તિ
બરાબર બરાબર.
હા તો પછી એ વાર લાગે છે પપૈયા ને ટીપકનું કોટા ની ટી કઢવાનું પછી આપણે ચીલીને ટીપકાડવાનું પછી આપણું ઉ કે છે શુગર ને એટલે સ એટલે હું શેડીને એમને ટીપકાવાનું પછી આવવાનું ઘરે
બ અમારે બાજુમાં અમાર અમાર સાઈડ જે છે ને ખેતરો સૌરાષ્ટ્ર બાજુ
હ
ત્યાં તો બધા કેવું છે. કે મગફળી મગફળી નું પેલું કરે મગફળી ના પાક વાવે પછી કપાસી આવે આવે ને કોટન
હા.
કોટણમાં કોટણમાં સમજ પડે-
હા.
કોટન કોટન
હા એટલે કપાસ
કપાસ કપાસ નો પાક થાય બહુ એટલે અમારે ત્યાં બધા ખેડૂતો સવાર વાગે પાંચ વાગ્યામાં ખેતર નીકળી જાય
એવું પણ આ એક વાત બોલું તમને તે તમારે ત જે બર્કર આવે છે ને સૌરાષ્ટ્રમાં એ બધા અમાર ત ત્યાં આવે છે.
બધા ત્યાંથી આવે છે એવું છે.
હા અ ત્યાં આવે છે.
બરાબર.
કારણ કે અહીં છે ને અહીંયા અમે લોકો એમની રોજંદારી કમી દે છે તમારે તો સૌરાષ્ટ્ર છે ને રોજિંદારી બઉુ દે છે પણ અમારે તો એ કેવું છે રોજંદારી કમી દે છે ને તો પણ કમી ટાઈમમાં- કામ કરાવો છો તમારે તો એ છે ને રોજંદારી બી ફૂલ દે ચીનપચે ટાઈમથી બારા બારા કલાકેને કામ કરવા હો છે પણ અમે તેવું નહી કરવાતા વન ફિફ્ટી રૂપીસ હાલવાનું એક પર પર મનસને અને છ છ જર કામ કર
અમારે ત્યાં તો કેવું હોય એ લોકો સવારે આઠ વાગે જાય તો ના રાતે આઠ નહી છ વાગે છૂટી જાય
હા કેટલા વાગે છ વાગે?
હમ.
એટલે દસ કલાક તો થયા ને પછી
કામ કરે. અને એ દસ કલાકના એને સાડા ત્રણસો ચારસો રૂપ રિયા મડે.
હા પછી અમે કે આ દોઢસો જ રૂપિયા જઈ છ, એટલે વન ફિફ્ટી
એ ત્યાં તો એ લોકોને ચારસો ચારસો રૂપિયા મળે તો પછી દસ કલાક
પછી એ ત આવે છે ને એ બધું ખાવાનું એ માલક દે છે એમ કે છે
હે તો
માલક એમ એટલે એ કામ કરના રો
હા ત્યાંના જે સેટ હોય ને હાલો આવે છે ને અવાજ હાલો આવે છે? હલો અવાજ આવે છે મારો? હલો.
હેલો.
હા મને આવે છે, તમને આવે છે?
હા આવ છે ને.
એમ કેતો હતો કે અમારી બાજુ જે ખેડૂત હોય ને શેઠ
એ શું છે એ બધા માણસો ન બહુ ધ્યાન રાખે એ લોકોને ત્યાં રહેેવા માટે ઘર બનાવી દે
બરાબર જેટલા લોકો આવય એટલા લોકોનું ઘર બનાવી દે પછી બધ
ના અમે એટલું બધું નહી કરતા એમનું શોતાનું છે બધું ગરવીર ખાલી એમને આપણું ટેક્ટરમાં ગાળામાં બેવાણ
બરાબર.
એમને ડાયરેક્ટ ખેતર માં જ ઉતરવાનું તો પછી ખેતર માંથી બેહવાનું તો ઘરે ઉતરવાનું
બરાબર તો તમારે ટાઈમ હોય મતલબ કામ વાનો ટાઈમ શું હોય?
અમારે તો કામ કરવાનો ટાઈમ જો શકાય આ આઠો એક વાગે લી
ક દ સુ ત
હા એ હાફ ટાઈમ છે. જ એટલે અમાર અમાર ભાષામાં એક પારગો કે
શું ક તમારી ભાષામાં?
એક પાર્ક
એક પાર્ગો એટલી હવા
હા હા હા બરાબર છે સમજી ગયો. અમારે ત્યાં તો એવું ના હોય અમારે તો આખા દિવસનું જ કામ હોય
હા એ કદાચ અમારે ત્યાં અડધી પારીખ કેહેવાય તમે જે હા અધો દિવસ કામ કરે બારક વાગ્યા સુધી એટલે એને અડધી પારી કહેવાય પણ અમારે તો અડધી પારીમાં બી ત્રણસો ચારસો રૂપિયા તો રે જ
હારું ચિ
હા ત્યાં છે ને ત્રણસો ચારસો રૂપિયામાં જેનાથી નીચે તો કોઈ કામ કરે જ નહી પેલું ક કપાસ નું બી આવે ને તો શું કરે ખબર છે કપાસ તોું પેલું રૂડ નીકળે ને એટલે એ તો કેવું હોય એ વજન ઉપર ડાયરેક્ટ આપી દે સીધા વજન ઉપર આપ જે મજૂરો કામ કરતા હોય ને એને જઈને અ જેટલું આખા દિવસમાં જેટલું બી એ લોકો નીકળે ને જે વજન કરે ત્યારે મણ ઉપર હોય મ મણ માં સમજ પડે
મણવું છે
એ વીસ કિલો થાય ને વજન એટલે એક મણ કેવાય કેટલું
એક મન વીસ કિલોનું એક મણ
અરે એ રીતના છે ને એક મણ ઉપર એના કઈક બસો રૂપિયા કે દોઢસો રૂપિયા હોય એવા એ એને જો અગર ત્રણ માણ કર્યું હોય ને તો છસો રૂપિયા નું કામ થાય કેટલું
હા એટલે સૌરાષ્ટ્રમાં મજૂરો ને એ મજા છે
એ ું બરોબર
હા એટલે તો બધા મજૂરો ત્યાં આવી જાય ને સૌરાષ્ટ્રમાં
કત્યાં આવી ગ્યા એમ
એવું છે સૌરાષ્ટ્રમાં રહી ને સૌરાષ્ટ્ર માં રહેેવા વાળા ને બહુ મજા આવે ભાઈ
હા બઉ મજા આવે છે કામ બી તેટલું જ કરે છે મજા બ જેટલો મારા છે પણ તમારે તો દારૂ બંધી છે
હા ચલોો આપડે મળી આવ ભાઈ આપડે પછી એ